હાલો
નમસ્તે હલો
મારો અવાજ આ
હ હા
મારો
આવી રહીયો આવી રહ્યો છે
તો આજે આપણેે ગામ ગામના પાદર વિશે વાત કરીએ
હા હા હા હા
ગામનું પાદર જે છે ખુબજ આનંદમય હોય છે જોમકે એ ગામનું પાદર તો આખા ગામની ઓળખ જેવું હોય છે એટલે કે સાચું કવ તો ગામનું પાદર એટલે ગામની બહાર અથવા પ્રવેશ માટે આવેલી ખુલ્લી એક જગ્યા જે છે એને આપણે પાદર તરીકે ઓળખીએ છીએ અને પહેલાના આ સમયમાં પાદર જે છે એ ખૂબજ મહત્વનું હતું બરાબરને
પેલાના સમયમાં ફાદરે જે વૃદ્ધો હતા એ બધા અને જે નવરા વ્યક્તિ હોય એ બધા પાદરે બેસવા જતા ઓમ પાદર હોય એટલે ત્યાં ગાયો ભેંસોરવાડલો કોઈ, એ પણ ભેગ ભેગા થતા હોય છે. આવી રીતના, ગામના પાદરની ઓળખ હોય છે.
લોકો ત્યાં જઈને બેસીને વાતો કરતા, આરામ કરતા અને ગામના સમાચાર જાણતા. એટલે આટલી બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ જે છે, ગામના પાદરે થતી હતી. ગામમાં કોઈ મહેમાન આવે, તો સૌ પ્રથમ એ પા પાદરમાં જ દેખાતું. એટલે કે પાદર જે છે એ ગામનું સ્વાગત માટેનું સ્થળ પણ કહેવામાં આવતું હતું.
હા કારણકે ગામના પાદર હોય, ત્યાં જ લગભગ તો એક સ્ટોપ હોય છે, બસનો, રિક્ષાનો. બધાનું. એટલે મેમાન આવે, તો બધાને ત્યાં ભેગા થઈ જાતા હોય છે, અને પછી એ લોકો ઘરે લઈને આવતા હોય છે, આવી રીતના પાદરેથી જ બધા જ્યારે તો વાહન ઓછા હતા, અવર જવર નહોતી, ત્યારે હાલી હાલીને આવતા જતા હતા.
ઘણી વખત પાદર પાસે છે, એક મોટું વડનું કે પીપળાનું ઝાડ પણ હોય છે. એટલે કે, લોકો છે તેની છાયામાં બેસીને આરામ પણ કરતા હોય છે. એટલે ઉનાળામાં આ છાંયો જે છે, એ ખુબ જ ઉપયોગી બન તો હતો.
અત્યારે તો અસહ્ય ગરમી છે, ઉનાળાની સિઝન છે. અત્યારે તો એવું હોય કે સારો એવો પાદરમાં વડલો હોય, તો બધા વૃદ્ધો છે
અને, જે બહાર જવા વાળા રિક્ષા ચાલકો જા વાવાળા, બસમાં જાવાવાળા બધાય ત્યાં બેસતા હોય છે, અને પાદરમાં, રળિયામણું લાગતું હોય છે.
પશુઓને પણ ત્યાં આરામ કરવામાં આવતો હતો. કે સાચું કે ગાયો હોય, ભેંસો હોય, બળદ હોય, ત્યાં થોડી વાર ઊભા રહેતા, અને પા ત્યાં પાણી પીવાની પણ પર બાંધેલું હતું, તો ત્યાં પાણી પણ પીતા હતા. અને ત્યાં આરામ પણ કરતા હતા. એટલે કે પહેલાના બાળકો પણ પાદરમાં રમવા જતા હતા. કબડ્ડી છે, ખોખો છે, ગીલી દંડા છે, જેવી ઘણી એ બધી રમતો જે છે, પાદરમાં રમવા જતા હતા.
હા, હા. તમે કીધું એ સાચું જ છે. કારણ કે ભરવાડ લોકો છે ને, બધા એક સાથે ભ મળીને જાતા હોય છે. એક સીમા માડેે થી બીજા સિમાડા સુધી. એમાં એ લોકો બધા ગાયો, ભેંસો, બ બળદ
ઘેટા બકરા બધું ત્યાં, ભેગું કરે. હવેડામાં પાણી પીવડાવી, થોડી વાર બેસાડી, અને નવ થી દસ વાગ્યાના સવારના, મોર્નિંગના ટાઈમમાં ઈ લોકો, બીજી સિમ પર લઈને જતા હોય છે.
સાંજે બધા વડીલો ત્યાં બેસી, અને ચર્ચા કરતા હોય છે. જેમકે ખે ખેતરની છે, વરસાદની છે, પાકની છે, ગામના વિકાસની આવી ઘણી બધી પ્રકારની વાતો જે છે, એ પાદરે બેસી અને વડીલો કર તા હોય છે. અને કોઈ તહેવાર હોય, તો પણ પાદર જે છે, એક ખૂબ સુંદર રીતે એમને સજાવવામાં આવતું હતું, ફૂલો દ્વારા, રંગોળી ળીઓ પૂરીને, એવું ઘણી બધી રીતે જે સુશોભનની સામગ્રીઓથી આ પાદરને જે છે, સજાવવામાં આવતું હતું.
આધરે બધા ભેગા મળે એટલે
એકબીજાને ચર્ચા થાય કોઈના છોકરાની સગાઈ થવાની હોય કોઈને ત્યાં જોવા હો ગમે તે પ્રગ્રામ હોય થવાનો તો એ બધા ભેગા મળ હોય ત્યાં વાતચીત થઈ જતી હોય છે અને આખા ગામના લગભગ તો બધા ભેગા જ થતા હોય છે ત્યાં
નવરાત્ર્રી જેવા તહેવાર છે મેળો હોય અથવા કે સાંસ્કૃતિક કાર્યક્રમો બધા જ છે એ પાદરમાં જ યોજાતા હોય છે પાદર ગામના લોકો વચ્ચે એકતા જોવા મળતી હતી કે સૌ સાથે મળીને કામ કરતા હતા અને સાથે તહેવારો ઉજવતા હતા અને અને કોઈ પણ કાર્યક્રમ હોય અથવા તો કોઈ પણ મીટિંગ હોય એ બધી જ વસ્તુ જે છે પાદરમાં કરવામાં આવતી હતી
અમે પાદર ને સ્વચ્છ રાખવું કે ગામને સ્વચ્છ રાખવું એ પણ જવાબદારી ઘણા માણસો લેતા હોય છે જેમ કે સ્મશાનમાં કે સ્વચ્છતા જાળવી હોય તો ઘણા લોકો એને ચાવી રાખતા હોય છે અને બધું ચોખ્ખું કરતા હોય છે એમ પાદર માં પણ બધા પોત પોતાની હાજરી આપી અને સ્વચ્છ રાખતા હોય છે
ઘણા ગામમાં રસ્તા બગીચા અથવા સમુદ્ર માટે માટેની સુવિધાઓ બની ગઈ છે છતાં પાદર નું મહત્વ ઓછું થયું જ નથી નથી એ એટલું ને એટલું જ એનું મહત્ત્વ છે તે હજુ પણ ગામની ઓળખ તરીકે ઓળખવામાં આવે છે અને તમે જેમ કીધું એમ સ્વચ્છ રાખવું એ આ આખા ગામની સા આપણા જ જ ગામની જે છે એ છાપ એમાં સારી પડતી હોય છે એટલે આપણેે પાદરને સ્વચ્છ રાખવું જોઈએ પછી ત્યાં ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ પછી કમ આજુબાજુમાં પાદરમાં જ ઝાડ વાવવા વૃક્ષો વાવવા જોઈએ જેના કારણે હરિયાળી વધે છે એટલે ઘણી બધી રીતે આપણે પાદરને જે છે સ્વચ્છ રાખી શકીએ છીએ
હા હા એ તો આપડે આપણા ભારતમાં તો એ ઓછું છે સ્વચ્છતાની દ્રષ્ટિએ આપડણે રાખવા વિચારીએ છીએ પણ ઓછું વિચાર ઓછું કરે છે પરંતુ જ્યારે વિદેશમાં એનું પ્રમાણ ખુબ જ છે ક્યાંય કચરો ફેંકો હોય તો પણ તે લોકોને દંડ ભરવો પડે છે જો આવી સુવિધા આપડા ભારતમાં પણ આવી જાય તો હું તો એમ કઉ છું કે બહુ જ સારું કેવાય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ આપણો ભારત પણ નંબર એક વાર લેશે
ગામના લોકોએ ભેગા મળી અને સફાઈ અભિયાન પણ કરી શકે છે અને બાળકોને પણ જાહેર સ્થળો સ્વચ્છ રાખવાનું શીખવવું જોઈએ કેમકે જાહેર સંપત્તિની કાળજી લેવી એ દરેકની જવાબદારી છે પાદર જે છે એ માત્ર જમીનનો ટુકડો નથી પણ તે ગામની એક સંસ્કૃતિ નુ પ્રિક તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ઘણા બધા લોકોની જે છે બાળપણની યાદો જોડાયેલી હોય છે અથવા તો ઘણા બધા વૃદ્ધ જે છે તે નવરા બેસે એટલે તરત જ પાદર જતા હોય છે તો વૃદ્ધો ને પણ ઘણી બધી એવી યાદો જે છે સંકળાયેલી હોય છે પાદર સાથે તો એવી ઘણી બધી વ વાતો જે છે એ પાદર સાથે એ સંકળાયેલી હોય છે
હા હા તેતા ગમે તે ગામમાં છે પણ એ ગામનું રળિયામણું છે કે નહીં એનું આપને ફાદર જોઈએ ત્યાં જ અનુમાન આવી જાય છે કે આ ગામ કેટલુંક રડિયાનુ છે નદી કિનારો કેવો છે પાદર કેવો છે એ બધું જોતા જ આપણને ખ્યાલ આવી જાય
તમારી વાત પણ સાચી છે કે સાંજના સમયે પાદરમાં જે ફરવા જવા ની મજા જ અલગ આવતી હોય છે કેમકે ખુલ્લી હવા હોય શાંત વાતાવરણ વરણ હોય આ બધી જ વસ્તુ જે છે એ મનને શાંતિ આપે છે અથવા તો આનંદ આપે છે ગામમાં આવતા મહેમાનો પણ પાદર જોઈનેજ ગામ વિશે અભિપ્રાય મેળવી લેતા હોય છે જોકે સાચું કઉ તો સ્વચ્છ અને સુંદર પાદર જે છે એજ ગામ આમનું ગૌરવ કહેવામાં આવે છે
હા હા ત્યાં એવું નથી હોતું કે મોટી ઉમરના લોકો જ બેસે
જયારે ટીવી નો પણ જમાનો નહતો ત્યારે બધા એક સાથે ભેગા મળી અને સાંજના છ સુધી અને સાતે સાત વાગે એ લોકો જમણ લઈ લેતા એટલે છ સુધી બધા એક સાથે પાદરમાં બેસતા હોય છે અને બધી જાત જાતની ચર્ચા વિચારણા કરતા હોય છે
પાદર જે છે કે ત્યાં ઘણી બધી એવી વસ્તુઓ જે છે મળી રહેતી હોય છે જેમ કે શાકભાજી વાળા જે છે ફ્રૂટ વાળા છે ઘણી બધી દુકાનો વાળા જે છે એ મોટા ભાગના તો લગભગ પાદર માંજ ઉભા રહે તા હોય છે એટલે આપડે ત્યાં જઈએ તો આપડે જીવન જરૂરિયાત જે કંઈ પણ વસ્તુની ની જરૂર હોય તો તે આપણે ત્યાંથી આરામથી ખરીદી શકીએ છીએ એટલે પાદર જે છે આમ જોવા જઈએ તો ગામના ગામડાના લોકો માટે જે છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે એટલે કે ગામના પાદર જે છે હ એ ગામનો વિકાસ અને એમની પાદરની જે સુંદરતા જે છે જાળવવી ખુબ જ જરૂરી છે તો હું પણ આવી આજ વાત માનું છું કે ગામને જે છે સ્વચ્છ રાખવું જોઈએ પાદન ને સ્વચ્છ રાખવું જોઈએ અને ગામનું ગૌરવ જે છે એને વધારવું જોઈએ તો આજે આપણે ઘણી બધી વાત જે છે પાદર વિશે કરી લીધી તો મને પણ આનંદ થયો અને તમને પણ આનંદ થયો હશે આભાર તમારો
હા હા મને આ આનંદ થયો અને ઘણું જાણવા મળ્યું ફરી આપડે બીજા ટોપિક સાથે મળીશું